હલો હા મારો અવાજ આવી રહ્યો છે તમને
હલો
હલો નમસ્તે
નમસ્તે
હા તમે અત્યારે જો ફ્રી હોય તો આપણે ગામડાના જીવન વિશે થોડી વાત કરીએ
હા ચાલો કરીએ
હા તો ગામડું એક રસપ્રદ વિષય છે અને ભારતની મોટી વસ્તી હજુ પણ ગામડામાં જ રહે છે શું કેવું તમારું
બરાબર છે ગામડામાં હજુ મોટી ઉંમરના જાઝઝા રહે છે નાની નાની ઉંમરના જે કમાઈ શકે એવા છે એ સિટીમાં જાય છે અને નાના ના નાના સિટીમાં જાય છે અને મોટી ઉંમરના હોય છે વૃદ્ધો અને એ લોકો ખેતી સાચવીને ગામ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે
હા તમારી વાત એકદમ સાચી છે મને લાગે છે કે કુદરત સાથેનો નજીકનો સંબંધ અને ખુલ્લા ખેતરો વૃક્ષો અને શુદ્ધ હવા આ બધું જે છે એ આપણને ગામડામાં જ મળી શકે છે નહીં કે સિટીમાં બધી વસ્તુ જે છે આપણે કુદરત સાથે જોડાયેલા રહએ છીએ ગામડામાં રહ્યા ને તો
એ તો તમારી વાત ઓકે છે કે સવારનો સૂર્યોદય છે પક્ષીઓ ન કલરવ છે અને એમ લાગે કે સુંદર સવારની શરૂઆત જ સુંદર બધો કલરવ આ તે વસ્તુથી થાય છે એટલે ગામડામાં સારું વાતાવરણ હોય છે ખુબ
શહેરની સરખામણીમાં તો ગામડાનું વાતાવરણ ખૂબ જ સારું હોય છે શાંત હોય છે અને આનંદમય હોય છે
થોડો ઊંચા આવાજે બોલશો.
શહેરની સરખામણીમાં ગામડાનું વાતાવરણ જે છે ને એ ખૂબ જ શાંત હોય છે એમ.
ગ્રામ્ય વિસ્તારમાં આમ જોકે ધંધા હોય છે પણ એટલા બધા નથી હોતા જેમ કે સિટીમાં હોય છે એટલા એટલે ઓમ ઓલી દ્રષ્ટિએ જોઈએ તો ઓમ શાંત જેવું વાતાવરણ હોય છે. ખુબ જ
હા તમારી વાત એકદમ સાચી છે અને ખેતી મોટાભાગ ગામડાના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હોય છે એ તમે મને જણાવશો
હા મોટે ભાગે ગ્રામ્ય વિસ્તારમાં હું એમ કઉ છું કે ઉંમર વાળા જ લોકો રેતા હોય છે એટલે એ લોકોને ખેતી અને પશુપાલનનો વ્યવસાય હોય છે.
અને ખેતી દેશની અર્થવ્યવસ્થામાં મહત્વનો ફાળો પણ આપતી હોય છે બરાબર ને.
બરાબર છે ચોક્કસ કે ખેડૂતો વિના ખોરાક બઉ અશક્ય છે.
હા એ વાત પણ સાચી છે તમારી અને ગામડામાં ક્યાં ક્યા ક્યાં પ્રકારના પાક ઉગાડવામાં આવે છે એ મને જણાવશો.
ગામડામાં જોઈએ તો જોકે ઘઉં ચોખા બાજરી મકાઈ કપાસ શાકભાજી ફળો અને માંડવી તુવેર આમ જોઈએ તો લગભગ બધી જ વસ્તુ ખેતીને આધારિત છે તે ગ્રામ્ય વિસ્તારમાં વાવવામાં આવે છે.
હા અને વરસાદ ખેડૂતો માટે કેટલો મહત્ત્વનો હોય છે વરસાદ.
ખુબ જ મહત્વનો છે કે જો સારો વરસાદ થાય તો પાક પણ સારો થાય નહીતર આપડે પાણીની બધી સુવિધા સિંચાઈની હોય તો સારો થાય નહીતર એટલો સારો થાય નહી.
આજકાલ તો સિંચાઈની નવી પદ્ધતિઓ પણ આવી છે જેમ તમે કીધું એમ કે ટપક સિંચાઈ છે પછી સ્પ્રિન્કલ જેવી પદ્ધતિઓ પાણી બચાવવા માટે ઘણી મદદરૂપ થાય છે.
હા એવું છે ને આજકાલ સિંચાઈમાં હા નવી નવી ઘણી પદ્ધતિઓ એવી ચાલે છે તમે કીધું બતાયવું એમ કે જ ટપક અને સ્પ્રિંકલ એ બરાબર છે પણ જો ટપક હોય ને તો ઓછા પાણીની વ્યવસ્થા હોય તો પણ એ બધી વસ્તુ આપડે ઉગાડી શકીએ છીએ.
હા તમારી વાત પણ સાચી છે અને ગામડામાં લોકો એકબીજાની મદદ પણ કરે છે જેમ કે શહેરમાં લોકો બાજુમાં રહેતા હોય તો પણ એ લોકો મદદ ના કરે પાડોશીઆજ
ઉચ્ચા આવાજે બોલશો.
ગામડામાં લોકો એકબીજાને મદ દદ કરતા રહેતા હોય છે બરાબર ને.
હા બરાબર છે એકબીજાની મદદ કરતા હોય છે કારણ કે અમ કુટુંબમાં બબ્બે સભ્ય અહીંયા રહેતા હોય ને બે ત્રણ કમાવાવાળા સભ્ય જે હોય તે સિટીમાં રહેેતા હોય છે અને બબ્બે અહિયાં રેતા હોય છે પરંતુ એવું નથી પણ એ લોકો અહીંયા બધા બબ્બે રેતા હોય તો સંબંધો ખૂબ જ સારા હોય છે અને હળી મળીને સામૂહિક રીતે કામ કરતા હોય છે.
ગામડામાં સામાજિક સંબંધો મજબૂત રહેતા હોય છે તો ગામડાના તહેવારો વિશે તમે મને જણાવશો.
હા ગામડામાં તો તહેવારો બવ જ સરસ ઉજવાય છે જાણે કે ગણેશ ચતુર્થી હોય. અષ્ટમી હોય સાતમ આઠમ વસંત પંચમી હોય પછી અષાઢી બીજ હોય અને અમ જોઈએ તો ગ્રામ્યમાં બવ જ એટલે બવ જ સાંસ્કૃતિક કાર્યક્રમો બવ જ ઉજવાતા હોય છે.
હા તમે જેમ કીધું એમ પરંપરાઓ ને પેઢી પરંપરાઓ જે છે એ પેઢી દર પેઢી જે છે એ જળવાઈ રહેતી હોય છે બરાબર ને.
બરાબર છે. કારણ કે એમાં એવું છે કે મેં કયું એમ પેલું કે નાના નાની જે યુવા પેઢી હોય છે તે સિટીમાં વહી જાય છે કારણ કે અત્યારે મેરેજ વિશે તકલીફ રહે છે. ખેતીમાં કોઈ આપતું નથી છોકરી આ રીતે એટલે વૃદ્ધો અને મોટુ ઉંમર ના હોય છે લોકો અહીંયા રેય છે એટલે પેઢી દર પેઢી થઈ જાય.
અને ગામડા માં કઈ કઈ રમતો જે છ કેે લોકપ્રિય હોય છે.
ગ્રામ્યમાં છે કબડ્ડી ખોખો વોલીબોલ ક્રિકેટ અને આમ નાની નાની જોઈએ તો અત્યાર તો છોકરાઓ કેટલી કેટલી રમત જેના તો આપણને નામ પણ ના આવડતા હોય એટલી રમતો અત્યારે રમતા હોય છે.
અને ગામડામાં કંઈ કંઈ પશુપાલનો શું મહત્ત્વ હોય છે કંઈ પાશુપાલન વિશેનું
હા દૂધ ઉત્પાદન કરે છે અને પશુપાલન ખૂબ જ આપડે અહિયાં ગ્રામ્યમાં ખૂબ જ મહત્વનું છે કારણ કે દૂધમાંથી અનેક વસ્તુઓ બનાવે છે છાસ, દહીં હ અને
છાસ
દૂધની કેટલી બનાવટો હો તેમ
સ્વચ્છ
અઈયા વનસ્પતિ સારી ઉગાડવામાં આવે હા વાતાવરણ ખુબ જ સારું હોય છે અહિયાં
અને વૃક્ષોનો છાંયો છે ઓઑક્સિજન પર્યાવરણનું સંતુલન જાળવી રાખે છે એટલે પર્યાવરણ પણ ખૂબ જ સારું હોય છે બરાબર
બરાબર છે કારણ કે વૃક્ષોનું પ્રમાણ અહિયાં વધારે હોવાથી ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી જાય છે એટલે પર્યાવરણ ન સંતુલન એકદમ સરસ જળવાઈ રહી છે
હા જેમ તમે કીધું એમ અને ગામડામાં શિક્ષણનું મહત્વ કેટલું હોય છે
શિક્ષણ વિશે જોઈએ તો અહિયાં શિક્ષણની ઘણી નવી નવી તકો મળે છે
અને આરોગ્ય સેવાઓ મળે છે તમને ગામડામાં
હા આરોગ્ય સેવાઓ પણ મળે છે અહિયાં આપડે ગવર્મેન્ટ હોસ્પિટલ હોય છે અને એવું હોય તો હવે તો એ લોકો ઘરે ઘરે ફરતું દવાખાનાની પણ સુવિધા એ લોકો એ ગવર્મેન્ટ વાળા એ કરી છે એટલે અમુક એક વાર નક્કી કરી તે દિવસે લોકો ઘરે ઘરે સુગરની તપાસ કરવા બ્લડ નાલા બીપી ની તપાસ કરવા એ લોકો આવે છે
અને ગામડામાં સ્વચ્છતા અંગે બીજું શું કહી શકાય છે સ્વચ્છતા કેવી કહે છે
એવું છે કે કચરો કોઈ પણ જગ્યા એ નાખતા નથી પાણીનો બગાડ અટકાવવો આસપાસની એવી ઘણી સ્વચ્છતા અહિયાં ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે
અને પાણીનું સંરક્ષણ પણ જરૂરી છે ને
હ જરૂરી છે કારણ કે વરસાદના પાણીનો ઘણી જગ્યાએ સારો એવો સંગ્રહ થાય છે એટલે આપણે જે કેનાલું કાઢી છે એવી રીતના અહીંયા નદી નાળા પર બંધારા બાંધીને પાણીની સરસ મજાનો સંગ્રહ કરે છે એ લોકો
અને ગામડાના જીવનમાંથી આપણને શું શીખવા મળે છે ગામડા જીવનમાંથી
ગામડામાં જાઝજી સાદગી હોય છે સહકાર હોય છે મહેનત સારી કરતા હોય છે અને કુદરત પ્રત્યે ખૂબ જ આદર રાખતા હોય છે
હા તમારી વાત એકદમ સાચી છે અને ગામડા અને શહેર બંને પોતાના ફાયદા છે બરાબરને બંને પોતપોતાની રીતે સારા છે એમ
બંને હા હા ગામડા અને શહેર બંને પોતપોતાની રીતે સારા જ છે પણ અમુકને ગ્રામ્યમાં ગમતું હોય અમુકને સિટીમાં ગમતું હોય
હા ખુબ ખુબ આભાર તમારો આજે આપણે ખુબ સારી એવી ગામડા વિશેની વાત કરી તો મને પણ શીખવા મળ્યું હતો આભાર તમારો
આભાર